હલો.
કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે શું શું કર્યું તમે.
હા યાર હા આજે આખો દિવસ મારો કોલેજમાં કોલેજના કામમાં જ ગયો. સમય જ નહી મળ્યો મને જે
એ જ તો સમસ્યા છે જો સમયનું યોગ્ય મેનેજમેન્ટ ન કરીએ તો બધું ગડબડ થઈ જાય
હા આ તો સાચું ક્યું હું ઘણી વાર કામ છેલ્લી ઘડી એ કરું છું અને પછી ટેન્શન વધી જાય છે
સમય વ્યવસ્થાપન એટલે દરેક કામ માટે યોગ્ય સમય નક્કી કરવો
હા અને એ એથી કામ પણ સમયસર પૂરું થાય છે
હા એ તો સાચી વાત છે હું તો રોજ સવારમાં દિવસનું પ્લાનિંગ કરું છું
ખરેખર પછી તને ફાયદો થાય છે
બહુ ફાયદો થાય છે અભ્યાસ કસરત અને આરામ માટે પણ સમય મળી જાય છે
મારા સાથે તો એવું થાય છે કે મોબાઈલમાં સમય બગડી જાય છે
સોશિયલ મીડિયા સમયનો સૌથી મોટો બગાડ કરે છે
હા યાર ક્યારેક પાંચ મિનિટ માટે ફોન લઈ લઉં તો એક કલાક ક્યાં વીતી જાય છે ખબર જ નહી પડતી મને
એ તો સાચી વાત છે એટલે હું હવે સ્ટડી દરમિયાન ફોન સાયલેન્ટ પર મૂકી દઉં છું
આ તો સારી આદત છે હું પણ આજથી શરૂ કરી દઈશ
હા સમયનું મહત્વ વિદ્યાર્થી જીવનમાં વધારે હોય છે જો સમય બગાડીએ તો પરીક્ષામાં મુશ્કેલી પડે અને સમયસર કામ કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે
હા યાર આ તો ત તું એ સાચી વાત કહી કારણ કે પછી ઉતાવળ રહેતી નથી ઘણા સફળ લોકો સમય ન ખુબ પાલન કરે છે તેઓ દરેક મિનિટની કિંમત જાણે છે હું તો ટાઈમ ટેબલ બનાવવાનો પ્રયત્ન કરું છું તો પણ શું રોજ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું સરળ છે
શરૂઆતમાં મુશ્કેલ લાગે પણ પછી આદત પડી જાય સારી આદતો સમય સાથે વિકસે છે સમયનું યોગ્ય મેનેજમેન્ટ સ્વાસ્થ્ય માટે પણ સારું છે
કેમ
કારણ કે પછી ઊંઘ ભોજન અને કસરત માટે પણ સમય મળે છે નહીતર આખો દિવસ ભાગદોડમાં જ જાય છે અને સમયનું આયોજન કરવાથી મન પણ શાંત રહે છે
મને લાગે છે કે સમયનું મેનેજમેન્ટ જીવનને સરળ બનાવે છે
બિલકુલ જે વ્યક્તિ સમયની કદર કરે છે સમય પણ તેની કદર કરે છે
બહ સરસ વાત કહી તમે
તો હવે અભ્યાસ માટે કેટલો સમય આપે છે
લગભગ ત્રણથી ચાર કલાક પણ નિયમિત નથી
નિયમિતતા સૌથી મહત્વનું છે
હા આજે તારી સાથે વાત કરીને ઘણું શીખવા મળ્યું મને પણ સારું લાગ્યો આપણેે બંને હવે સમયનો સારો ઉપયોગ કરીશું અને એક વાત વધુ કેવી હતી મારે
હા બોલને હું સાંભળું છું
આપણેે ઘણા વખત નાના કામ કામને અવગણીય છીએ પછી એજ કામનો ઢગલો થઈ જાય છે હને
આા તો સાચું જ છે હું અસાઇનમેન્ટ છે છેલ્લે સુધી મૂકું દઉં છું
હા એથી પછી એક સાથેથે બધું કરવા પડે છે અને સ્ટ્રેસ વધી જાય છે અને પછી ઊમ પણ આપડી પૂરી નહી થતી હતી એટલે દરરોજ થોડું થોડું કામ કરવું જો સારું હોય ને
હા એ તો તને સાચી વાત ક હવે દરરોજ બે કલાકે ફિક્સ અભ્યાસ માટે રાખીશ અને વચ્ચે થોડો બ્રેક પણ લેવીશ
હા નહીતર કંટાળો આવશે સમયનું મેનેજમેન્ટ એટલે માત્ર કામ નહી પણ આરામનું આરામણું પણ આ આયોજન હોય છે
હા આ વાત તો મને બહુ ગમી અને પરિવાર સાથે સમય પસાર પણ જરૂરી છે તો બધા લોકો ફોનમાં આજ તો બધા લોકો ફોનમાં જ વ્યસ્ત રહે છે જો મેને યોગ્ય રીતે વહેંચીએ. તો બધું બેલેન્સ થઈ શકે.
હા ક્યારેક મને લાગે છે કે દિવસ ના ચોવીસ કલાક ઓછા પડે છે.
એવું ત્યારે લાગે જ્યારે સમય બિનજરૂરી વસ્તુઓમાં જાય ખાસ કરીને રીલ્સ અને ગેમ્સમાં
હું હવે સોશિયલ મીડિયા માટે પણ સમયમાં અ મર્યાદા રાખું છું.
કેટલી?
રોજ માત્ર અડધો કલાક.
વાહ! એ તો મુશ્કીલ છે.
હા, શરૂઆતમાં હતું પણ હવે ટેવ પડી ગઈ છે.
હું પણ હવે થોડુંક કંટ્રોલ કરવામાં શરૂ કરીશ. સમય બચાવીને તો નવું સસ નવું વસ્તુઓ પણ શીખવાનું મળશે.
જેમ કે નવી સ્કીલ અથવા ભાષા.
બિલકુલ, સમયનું સચોટ આયોજન ભવિષ્યને સારું બનાવે છે. અને સફળતા મેળવવામાં પણ મદદ કરે છે. દરેક સફળ વ્યક્તિ પાસે પણ માત્ર ચોબીસ કલાક જ હોય છે. પણ તેઓ તેનો સારો ઉપયોગ કરે છે. સાચું
એક એકદમ સાચું. આજ એને પ્રેરણા મળી કે મને પણ આનંદ આવ્યો. ચાલ હવે હું કાલથી નહી આજથી જ શરૂઆત કરું છું. અને અ મારે એક બીજો એ પ્રશ્ન હતો કે, આ પળે અ આજે તો બોવ જ્ઞા અ જ્ઞાન આપી રહ્યા છે. બસ એજ અનુભવ્યો છે કે શેર કરું છું.
હા, અને ખરેખર ઉપયોગી વાતો છે.
હા, પેહલા હું પણ સમય બગાડ બગાડતી હતી.
પછી, બદલા બદલાવ કેવી રીતે આવ્યો?
એક વખત પરીક્ષામાં ઓછા માક્સ આવ્યા પછી સમજાયું.
ઓહ! પછી તો સિરિયસ થઈ ગઈ હશે ને?
હા, ત્યારથી મેં રોજનું પ્લાનિંગ શરૂ કર્યું.
અને હવે બધું સમયસર થઈ જાય છે?
મોટા ભાગે હા. ઓછામાં ઓછું છેલ્લી ઘડીએ ભાગદોડ નથી થતી.
એ તો બહુ સારી વાત છે. સમયનું મેનેજમેન્ટ આપણને જવાબદાર બનાવે છે. અને લોકો પર પણ સારો ઇમ્પ્રેશન પડે
સાચું! જો કોઈ વ્યક્તિ હંમેશા મોડો આવે તો લોકો વિશ્વાસ ઓછો કરે છે.
એ તો સાચી વાત છે. સમય પાડો એ પણ એક સારી આદત છે. ઘણી વાર મિત્રો સા સાથે મળવામાં મોડી પડી જાઉં પડી જાઉં છું હું તો તો હવે થોડું વેલું તૈયાર થવાનું શરૂ કરીશ.
હા હવે ધ્યાન રાખજે અને સૌથી મહત્વની વાત કાલે કરીશ એવી આદત છોડી છોડવી પડશે.
હા કામ ટાળવાથી કામ વધે છે.
હા મને લાગે છે કે સમયનું મેનેજમેન્ટ જીવનની સફળતા માટે ખૂબ જરૂરી છે.
બિલકુલ! સમય એકવાર ગયો પછી પાછો આવતો નથી. આ લાઈન તો ખૂબ જ સારી છે.
વાહ! આ લાઈન તો મને ખુબ સારી લાગી.
એટલે દરેક ક્ષણનો સારો ઉપ
હા હવે હું દરોજ ટુ ડુ લિસ્ટ બનાવવાનું શુરૂ કરીશ. જ્યાં હુધી હા, અને મોબાઈલ નો ઉપયોગ હું ઓછો કરીશ.
હા મોબાઈલનો ઉપયોગ શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે પણ ધીમે ધીમે બધું સુધરી જશે.
હા, એ તો સાચી વાત કહી એની ટાઈમ મિત્ર એકબીજાને મોટીવેટ ક આપણે કરતા રહેશું.
હા. ચોક્કસ. હવે ખરેખર આ આ તમા તમારી વાતે મને મોટીવેટ ક-ક કરે.
હા. એ તો તમે સાચી વાત કહી. અને મારે એક વાત કેવી હતી. કે આપડે જ અ ના જે આપણું ટાઈમ મેનેજમેન્ટ છે તે આપું રેવા જોએ. અને સમય વ્યવસ્થાપન એટલે કે આપણે સમયને નહી પણ ધ્યાન અને ઉજીવન વ્યવસ્થિત કરવું જોઈએ. દિવસ શરૂઆતમાં એક થી ત્રણ કામ નક્કી કરીએ. અને એને આખા દિવસ અ અ આખા દિવસ સફળ લાગે છે. અને જય્યારે તમારી એકાગ્રતા સૌથી વધુ હોય ત્યારે તેના માટે સમય ફાળવો. એટલે આપણે જે પણ કામ હોય તેને સમયસર કરવું જોઈએ. એન જે આપણું કામ છે એને નાના ના ગોલ્સમાં એ કરવું જોઈએ. અને એને અચીવ કરવું જોઈએ. તો ચાલો પછી મળીએ.
હા, ચાલો આપને વળીને વાત કરીએ.
હા, રાધે રાધે.